હાલો. હલો હા સંભળાય છે, મારો અવાજ. હા. હા હવે અ અ આ ઉમ અ કઈ નહી આ તો એમ જ અ અમે બધા ફ્રેન્ડસ બધા ભેગા થયા ને ખાવા પી પીવાની વાત નીકળી તો અ નક્કી વિચાર્યું કે આપણે ક્યાં જમવા જઈએ ક્યાંનું સારું મળે તો ઘણા કે કે અ વલસાડમાં પણ આપણા આપણા શહેરમાં પણ એમ કે બધી હોટલો નવી નવી ખુલી છે તો ત્યાં પણ જમવાનું તો બોઉ જ સરસ મળે ને ત્યાં ખરેખર ચાખવા જેવું છે, એમ તો મેં કીધું ચાલો જઈ-જઈશું પછી એક ફ્રેન્ડ કે કે સુરતમાં તમે ગયા છો કે સુરત નો લોચો સુરત ના ખમણ અ એ બધું તો તમે ચા હું તો તમને એમ થાય કે કેટલું સરસ ટેસ્ટ થી બનાવે છે, પછી આ એક વખત અમે અમારું મંદિર બી જામનગરમાં છે, તો જામનગરમાં તો અ આપડે જઈએ તો એટલું. સરસ બધું હોય કે જલેબી ફાફડા ખાવા મળે ત્યાંના. પછી ત્યાંના ઘુઘરા ને એવું બી એટલું ટેસ્ટી હોય અ કે પૂછો નહી, પછી અ ખરેખર એમ કે આપણે આપણા ગુજરાતીઓ ખાવાના શોખીન હોય તો ગમે ત્યાંથી ખાવાનો આ તો શોધી જ કાઢે બરાબર ને.
તમે સુરતની વાત કરી તો સુરતમાં તો ઘણું બધું મળે છે તમે પછી અમદાવાદ સાઇટ જઓ તો અમદાવાદમાં પણ ઘણી બધી વાનગીઓ મળે છે ત્યાં પછી ઓફિસના કામે ગયો હતો તો ત્યાં ખમણ અલગ આમ ખમણ આપણે ખાયા કરીએ પણ ત્યા અલગ જ ખમણ મારા ફ્રેન્ડ્સ લોકોએ મગાવેલા એ એક રસાવાલા હતા આખા એટલા મસ્ત હતા ને ખા લોકો તમ તમ એવું કને એ પણ બહુ મસ્ત હતા પાઈ સમોસા મંગાવેલા પછી ત બીજું વાનગીઓ બધી હોટલો નવે અલગ અલગ છે થીમ પાઇસ હોટલ કે કોઈને સાઉથ ઇન્ડિયન ગમતું હોય તો સાઉથ ઇન્ડિયન આખું એ રીતે તો અલગ અલગ એમ એ રીતે ઘણા ઘણા થીમ વાઈઝ સારું હોય છે
હુ બરાબર પછી અમ જામનગરની ભી આપણે એટલે સુરતમાં પણ આપણે એમ જોઈએ તો અ ત્યાંની પાાવભાજી ભી ઘણી વખણાય પછી ઢોસાને એવું ભી ઘણા વખણાય તો અ એ પ્રમાણે પછી તહેવારો આવે તો સુરતની ઘાડી તો બહુ ફેમસ અને લોકો ખાવાના શોખીન તો લોકો આપડે ત્યાં તો લોકો ક્યાં ક્યાંથી બી ઘડી ત્યાંથી મંગાવે જ કે ચાલો સુરત ની ઘાડી તો આપડે ટેસ્ટ કરવી જ જોઈએ એ એવી જ રીતે પછી અમે લોકો તો જામનગર ગયેલા હતા તો જામનગરમાં તો વણેલા ગાંઠિયાને એવું પણ એટલું ત્યાંના ફેમસ તો આપણેે તો ત્યાં ઉભા ભા હોયને તો આપણને ગરમ ગરમ વણેલા ગાંઠિયા કરીને બનાવીને આપી દે ત્યાં ખાવાની એટલી મજા આવે અને ત્યાંના ઘૂઘરા ને અ કચોરીને એવું તો એટલું સરસ અ મળે કે અ આપણે ગયા હોય તો લોકો આપણા આજુબાજુ ના ફ્રેન્ડ્સ ભી આપણી પાસે મંગાવે કે તમે જાઓ છો તો ત્યાંથી કચોરીને એવું લેતા આવજો જૈન ચોરીને એવું અ લેતા આવતું એમ કરીને ઉપરાંત પછી આપણે ત્યાંથી આપડે આમ આવી કે બરોડા બાજુ જોઈએ તો બરોડામાં ભી અ લીલો ચેવડો સૂકો ચેવડો બટાકાનો બી એટલો ટેસ્ટી મળે કે આપડે ત્યાં જો બરોડા ગયા હોય ને તો ત્યાંથી આપણે એક બે પેકેટ તો લઈને જ આવીએ એટલું આમ ખાવાનું ગમે એટલું આપણે એમ કે કે ગુજરાતમાં તો એટલું બધું ખાવાનું અ અલગ અલગ શહેરોમાં વાનગીઓ વખણાય છે ને કે આપણે એમ થાય કે કે તે તે શહેરમાં જો ગયા હોય ને તો આપણે તે લઈને આવું જ ખાઈને જ આવીએ તો સારું ક્યાં તો પેકેટ લઈને આવીએ તેવી જ રીતે આપણે નવસારીની વાત કરીએ તો નવસારીની ભી પેટી એટલી વખણાય કે તે કે તમે ચાખો તો તમને મોમાં સ્વાદ રહી બરાબર ને
હા સાચી વાત છે પછી આ બાજુ તમે જાઓ મુંબઈ સાઈડ તો મુંબઈનું ભી તમ ખાવાનું બહુ જ સારું મળે છે વડાપાવ તો એના જેવો કશે આપણને ખાવા જ ના મળે પછી મિસલપાવ છે કોઈને તીખું ભાવતું હોય ને નાસિકનું મિસલપાવ ખાવાની એ બી અલગ મજા છે ભછ તમે બીજી બધી વાનગીઓ બી ત્યાં મુંબઈમાં તમને સસ્તી ને સારી મળી રહે એમ ગમે ત્યાં જાઓ કોઈ બી તમે માર્કેટમાં જાઓ તો તમને ખાવાનું શોધું ના આપો પડે સારું મળી જાય
હુ બરાબર પછી આ ઘણી વાર તો આપડે એમ વિચારીએ કે કે અહી શું કઈ વસ્તુ ક્યાં સારી મળે તો અ બહાર નીકળી એટલે આપડા ગુજરાતીઓને તો ગંધ આવી જ જાય અને અ ખાવાની વસ્તુઓ આ અહીયા સારી મળે અહીંયા સારી મળે એમ કરીને શોધી જ કાઢે ઉપરાંત પેલું ઘણી વાર આપણે એમ કે કે અમદાવાદમાં બી અમુક ગલી હોય ને તો ત્યાં એમ કે તમને એટલું સરસ તમને બધી મળી રેને કે આપણેે બીજી કશ જવું જ ન પડે ત્યાં જ આપણને એક એક વસ્તુ આપણને મળી જાય ત્યાં આઈસ્ક્રીમ ખાવ હોય તો આઈસ્ક્રીમ મળી જાય ઢોસા ખાવા હોય તો મળી જાય કે કઈ પણ આપણે મોમોઝ ખાવુંય તો મોમો મળી જાય એમ કે રીતે આપણે ઘણું ખાવાનું પીવાનું મળી જાય ઉપરાંત બોમ્બે ભ બોમ્બે બાજુ ગયા હોય તો બોમ્બે માં તો આપણને પાઉ ત્યાંની પાઉભાજીને પાઉ વાડા તો ફેમસ જ અને ત્યાં ગયા હોય એટલે પાણીપુરી પણ આપણે ખાઈ તો લઈએ જ ઉપરાંત તે ત્યાં ગયા હોય તો આપણે એવું કે અ લીંબુ પાણીને એવું તો મળ્યા જ કરતું હોય ઠેર ઠેર તો લીંબુ પાણી ને એવું તો એટલું સસ્તું મળે ને તો આપણે એમ કે ગરમીની સિઝનમાં તો આપણે ત્યાં એમ જઈએ કે લીંબુ પાણી પી લઈએ તો સારું ઉપરાંત સ્ટેશન પર ભીબધા જ્યૂસ ના કાઉન્ટર મૂકેલા જ હોય તો ત્યાંથી આપણે જે જ્યૂસ પીવું હોય તે દસ રૂપિયામાં એમ મળી જાય એટલે અ તે ભી ઘણું અ સારું લાગે અ બરાબર અને તમે તમે કશે ગયા છો એ બાજુ કે ત્યાં કયા શહેરમાં કે ત્યાંની વાનગી બહ ટેસ્ટી હોય
ગયો છું ને પછી આ બાજુ મુંબઈની જ વાત કરીએ તો મુંબઈમાં ચોપાટીમાં પણ ખાવાની મજા આવે અલગ અલગ વાણી વાનગીઓ મળી રહી છે તમને ફરસાણ અને બધું એ રીતે તમને ઘણું મળી રહે છે એ રીતે મેં અત્યારે ગયા વર્ષે રાજસ્થાન દોસ્તારો સાથે ગયો હતો તો તે બાજુ પણ વાનગીઓ બધી સારી હતી બીજું કેવું કે મારે રાજસ્થાનની દાલબાટી ચૂરમાને એવું ખાવું હતોું તો એ અમે મંગાવ્યું ને તે ખાધું ને તો એવું આપણે તો ક્યારેય ખાધેલું નહીં એવું જ લાગે કેમ કે આ બાજુ એવો ટેસ્ટ આવે જ નહીં દાલબાટીને ચૂરમાનો
હુ બરાબર ઉપરાંત આપડે આપડા ગાવ આપણે આ વલસાડ ગામમાં જાણો કે રેતા હોઈએ તો વલસાડ ગામની ભી વાત કરીએ તો તિથલ બાજુ જઈએ તો ત્યાંના સંદીપ ના ભજિયા તો આપણને અ ફેમસ જ કે લોકો કો સંદીપના ભજયા તો ખાય જ ઉપરાંત મકાઈની ભેલ મકાઈ ભેલ પણ લોકો ખાય જ કે બહુ ટેસ્ટી ખરેખર ટેસ્ટી લાગે એમ એજ રીતે તમે વાત કરી તેમ બોમ્બેમાં જઈએ તો બોમ્બેમાં બી જુ ચોપાટીમાં પણ બધું એટલું સરસ તમને અ મ મળી રહે કે ભૂંગળા બટાકા કે બધા સ્ટોલ એમ કે તમારે જે ખાવું હોય એ તમને મળી રહે ને એટલું ટેસ્ટી લાગે ને કે ખરેખર આપને બીજે હવે વ્યક્તિને બી કહીએ કે તમે બોમ્બે જાઓ છો તો અ અહી જજો જ ચોપાટી જાવ તો આ વસ્તુ તમે ખાજો તો ત્યાંની બહુ ટેસ્ટી લાગે એમ બરાબર
હા સાચી વાત છે એ રીતે બધે જ તમે બીજે બી જાઓ ઘણી જગ્યા એવી છે જયાં સારું લાગે
હમ પછી ગણી વાર તો આપડે આમ પ્રવાસ માટે બી નીકળ્યા હોય કે ચાલો ઘણી વાર એવું થાય કે અ કેંગટોક કાલિપોટ કે અ એ બાજુ આપડે ગયા હોય સિક્કિમ તો એ બાજુ તો તમને મોમોસ ને મેગીસ ને એવું જ મેગી ને એવું જ તમને મળે તો ત્યાંના ત્યાંના મોમોઝ બી આપડે ખાધા હોય ને તો એટલા ટેસ્ટી લાગે ને કે ખરેખર એમ ત્યારે આપણેે એમ વિચારે કે આપ ત્યાં આપણે ત્યાં બી ઘણા ગામમાં મોમોઝ ને એવું બનાવે પણ એ ટેસ્ટને આ ટેસ્ટમાં તો ઘણો ફરક પડિ જાય ઉપરાંત આપડે સાપુતારા ને એમ બી ફરવા જઈએ તો સાપુતારામાં બી ત્યાંની બી મેગીને એવું ઘણું વખણાય મેગીને ત્યાંની આપણે મેગી ખાઈએ તો અ આપણેે એમ ઘરે બનાવી એને કરતા ત્યાંની મેગી ખાધી હો તો ખરેખર ટેસ્ટ આખો અલગ જ લાગેને લોકો સાપુતારા ફરવાને એમ જાય તો ત્યાં અ મેગીને એવું તો ખાય જ
હા એ તો છે જ. તે બાજુ કોઈ બી હિલ સ્ટેશનમાં તમે જાઓ ને તો ત્યાં લોકો મેગી ખાય જ કેમ કે અહ એ લોકો અલગ રીતે આખો બનાવેને અલગ જ લાગે કઈ
હમ્મ બરાબર. એટલેજ ને. એટલે કેમ કે આપડે ગુજરાતીઓ ખરેખર ખાવાના તો બહુ શોખીન હોય. હા અને અહ અહ બીજું કે અહ આપડે તા આવે તો શું પેલું અહ અમ્મ અહ મોમ અહ અહ ઘણી જગ્યાએ તો અહ તો આપણે આપણા ગામમાં તો હવે શું ઢોસાને એવું બી એટલું સરસ અહ મલવા મળવા માંડ્યું છે ને તો ઘણી વાર એમ થાય કે અહ ક્યાંના ઢોસા આપણે વલસાડની જ વાત કરીએ તો અહ મલ્હાર ઢોસા છે. એ પણ એટલા સરસ અહ લાગે ને કે ખરેખર એમ કે આપણે ખાવા જોઈએ કઈ કોલ વ્યક્તિને કહ્યું તો ખરા કે ચાલો આપે એકે વખત મલ હાથના ઢોસા ખાવા જઈએ. પછી પાઉભાજીને એવું પણ વલસાની તો ફેમસ અમુક દુકાનની કે જેને દ્વારકાની પાઉભાજી હોય. તો દ્વારકાની પાઉભાજી ખાવાની પણ તમને ઘણી જ મજા આવે. ઉપરાંત અહ અહી અહીં અમુક અહ જગ્યાએ પાવવડાને એવું પણ એટલું ટેસ્ટ સરસ મળે ને કે આ જ જગ્યા ના પાવવડા આપણે ખાવા જોઈએ ને હવે તો શું અહ બધી જ જગ્યાએ કિંગ્સ ના પાવ વડા અહ અજય અજય ના ડોમિનો ડોમિનોઝ ને બધું તમને મળી રે તો અહ એટલું સરસ અહ તમ-તમારે કસે જવું જ ન પડે. જો દુકાન દેખાઈ જાય તો આપડણે ત્યાં કે ઉભા રહીને કિંગ્સ ના વાળા પાઉ ખાધા હોય તો આપણું પેટ ભરાઈ જાય.
હા સાચી વાત છે. ને વજા આપડે વલસાડના ફલ ની વાત કરીએ તો વલસાડની તો કેરી તો ફેમસ જ છે. બધા વલસાડ આવે ને કેરી સ્પેશિયલ વલસાડથી રહી જાય છે. તો વલસાડ જેવી કેરી બીજે મળવા નહીં કરતી એટલી. એટલે એ બી એક અહ અહ વાનગી એમાં બેસ્ટ છે. આપડું વલસાડ ના શહેરમાં.
હા. એ વાત તો સાચી કે વરસાદની આફૂસ અને વલસાડની કેસર કેરી તો ખાસ લોકો અહ અહ અહ વખાણ અને અહ લોકો ઠેર ઠેરથી આપણે ક્યાં ગામની કેરી લેવા માટે આવે. અહ જેમ બોમ્બેમાં અહ રત્નાગીરી કેરી અહ વખણાય અહ ને સીઝન આવે એટલે લોકો રત્નાગીરી કેરી ખાવા ની શરૂઆત કરી દે. તે જ રીતે આપણા વલસાડમાં બી અલગ અલગ તો ઓ કેરી ના બે પ્રકાર અહ લંગડો, ટોટા પૂરી અહ કેસર, હાફુસ, અહ દશેરી. તો આ લોકો એમ કે અ વ જો આ બાજુ આવ્યા હોય તો વલસાડની કેરી તો અહ લઈ જ જાય હવે અમારે ત્યાં બી અહ દેશમાંથી લો અહ ફેમિલી એક આવ્યું હતું તેમને વલ આ બાજુ આવ્યા હતા તો એમ કે કે. વલસાડની અ વલસાની કેરી અ લેવી જ છે તો પછી. ચાલો તો આપે ટોપિક પર ચર્ચા બંધ કરીએ ચાલો આવજો.